કેમ છે, મજામા?
હે
મજામાં?
હવ મજામા તમને કેમ છે?
તો અમારે મજામાં
હમ.
હું દિવસમાં તમે
આ જ તો બસ કોલેજમાં ભણી ભણી કંટાળી ગયા.
હા પ્રાર્થનામાં ગયો તો કે?
પાથનામાં જવું પડે ને યાર
ભાઈ પ્રાર્થનામાં કંઈ અપડેટેડ ન્યૂઝ છે, કાઈ
અપડેટ ઓલું ઓ એનએસ છે, ને ઈ એક હતું બીજું તો કઈ અપડેટમાં નોતું લગભગ લાગતું પ નય એક તો શિસ્તો એ એફ વાળા લોકો હતું
પ્રાર્થનામાં નકરા એફઆઈ વાળા હશે ને
હા એફ વાળા જાદા હતા
કઈ સાહેબો કઈ કેતા થા
હા સાહેબ આ અને શિસ્તની બાબતે કીધું છોકરાએ કે મોબાઈલ જોતા જતા હોય કે સાહેબ ને ભટ મોરે મોરો આવી જાય કે ખબર નય પડતી એમ
એવું કોણે કીધું
ડાંગર સર છે, ને એ નહી કીધું તું
હ.
હમ.
બીજું કઈ નિય બીજું કઈ કીધું છું કે?
બીજું ઓવો એનેસ છે, વન નેશન વન સબક્રપ્શન
હા.
એનું કેતાતા
એનસીસી નું કઈ કીધું તું
હા એનસીસી ને ઈ પંદર તારીખ હુધીમાં ફોર્મ લઈ લે પછી ચાલુ થા
હા. બીજું વું હોય છે યશભાઈ વાળાને રહેવું હોય એનું કઈ કીધું હતું કે
બોયલા આ વખતે તો એનસી જે નેવલ આવ્યું છે, નેવલ મોસ્ટ ઓફલી બોઈઝ નંથી રાખતા લોકો
પણ આ વખતે પંદર બેન્ચ લેવલમાં બોઈઝ ની ફાળવી.
પા પંદરસો ના નેવી માં રહીએ કે એમ ને.
હા પંદર જણા બોઈઝ ને નેવી માં એડમિશન મળશે આ વખતે થી.
એમાં એસ વાય વાળાનું કઈ કીધું તું.
એસ વાય વાળાને રહેવું જ રહીએે
હામ.
એક વાળ હોઈ ગયું એટલે કે.
હા એટલે જ. પેલું ભરાવ તો વાંધો ન આવે ને એફવાય માં હોય ત્યારે જ.
ત્યારે અમારી વખતે કઈ આવું નતું.
ના ના નોટિસ તો બધા ને આવી હોય ને.
નેવી નો મેરો
હા નેવીન નતું હા નેવીન તમારી વ્યક્તે બી નતું.
હું તને એનું પૂછું એ એનું કઈ કીધું શું કે.
ના ના નેવી નું કઈ નથી કીધું એટલું નેવી નો પણ એટલું કીધું બોઈઝને નેવી આવ્યું છે એ ઈ હ ભાવિક ચાવડા સર છે ને એને સાંભળવાનું હતું.
ભાવિત સાહેબ એ કયા સાહેબ.
એ આપડે હિસ્ટ્રી વાળા નઈ. અમારે ન ને એટલે હિસ્ટ્રી વાળા એ.
તો મારે ઈ સાઈબ તો હાર એને સારો જવાબ આપશે એને જ પૂછવું છે મારે.
એમને મળી હવે એક વખત જેવું લાગ્યું હતું.
ન્યા કેટલી ઘડી ઊભા રાખ્યા તા તમને?
સાળા લગભગ થઇ ગયા હશે અંદાજીત.
સતિય તો એમની પછી જેવી પ્રાર્થના પૂરી થઈ ને પછી એમની રૂમ માં આવયા હતા.
હમ સાડા આઠ જેવું તો થઈ ગયું તો લગભગ.
ત્યા રૂમમાં એનું તને
હમ્મ.
હું આજ શ જમમાં હું હતું.
જમવામાં વટાણાનું‌ શાક. કતું અને રોટલી અને પોવા હતા. છાશ હતી દાળ ભાત હતા.
મને જ પછી આ રસ્તામાં ખારક ની લાયારી ફાળાઈ ગયો હતો ને!
હા.
ત્યાં પછી સાર
હા
ખાયી તો સે સીઝન ની પેલી ખરેગ મેં ખાય દીસ ને.
હમ્મ. એવું હતું. એમ તો અમે ભી નાસ્તો થઈ ગયો હતો પણ પછી આ તો હું નતું ખાવું નતું ખાવું પણ ખાઈ લીધું.
મને એટલી બધી ભૂખ લાગે ને હવેર જો શેણા ખાઈ નાખું એટલે હવર પણ નાસ્તો થઈ જાય કેમ કે હવાર નો નાસ્તો એ ફરજિયાત કરવો પડે.
હમ્મ.
મને હવાર પૂછા પે મન મન આમ દીપ જોશે કન કળાએ જેવું લાગે પેટમાં દુખવો મળે.
હમ્મ, હમ્મ.
એટલે હવાર ના નાસ્તાનું હવે ખારેક નું થઇ ગયું એટલે હમણા બે ત્રણ દી થી ખારે તોશું નાસ્તામાં. તું પેલા અહીયા જ બેસતો આપડે કોલેજ ની હામું.
હમ્મ.
પછી કઈ હવે કઈ એનું મેળે હવે કઈ નથી નકરતો અયા પેલા તરબુજ ને એવું વ્યસ્તતો ખબર?
હા હા સામે ને અહીંયા, હમ્મ.
જે આવતો. હ એ
શું મળે છે હવે.
તામ તો સ બધા તો કોણે ભંગાર.
હલો.
ગુણ હાદો હોય છે. હા.
હલો શું હાલ હતી તમારો હવે?
હા, જોને સ્મિત ની બધા આએવા તા.
હા.
એ તારું રિઝલ્ટ અમે મેકીયું હો તાર રૂમની અંદર નાખ દીશું. મારતી એમાં એવું તારે. ઓલામાં ઓગણ પછા ઓગણ પછા બે માં. બ કોઈ ના ક કવું ચાલે તારે. પઈ એવા માર કમજો મુકેશ મને આપ્યા હોત ને તો અત્યારે સર ને એક્સિડન્ટ ઠોકી દીધી. જુવત. હું ક વિ જોયું તું તે હમણાં?
હમ્મ.
ઇન્ટરનલ માર્ક તેના સોયે હોય ને ફાડી નાખે એવા માર્ગ હો.
હમ્મ.
બસા આમેથી કેટલા ખબર?
હમ્મ. અમને તો એવ માર્કે જ નથી આપતા અમે તો એમાં તો સાહિ કરી કરી સાહેબને કઇ કઇ ને તો તે ઓ છેતાલી ત માન દીએ.
અને પછી ઓ ઓ ઓલા પચી માર્કમાં કેટલા ખબર ચૌવી માર્ક બોલ. અને પાછા ઇન્ટર ઓલા અહ યુનિવર્સિટી ના માર્ક કેવા ખબર પસામાંથી સોવી પાસિંગ માર્ક.
હું
ચોવી એકવી ને અઢાર ને પંદર ને એવા માર્ક હો
મારા બેટા ને માર્ક બો હારા આપે એ લોકો
હમ અમાર માર્ક જ નથી આપતા
ત તમારે ઇન્ટરનલ કેવા માર્ક આપે
મારે પિસ્તાલી બસ બઉ તો પિસ્તાલી છેતાલી માન દીએે
મને તો એવાય ના હાપતા પીસ્તાળીયે મને હજી ના અપાય બોલ એક કે વિષયમાં
કઈ કઈ ને લઈએ માર્ક અમે તો સાયેબને કઇ કે સાયેબ અમને માર્ક દીયો અમે રેગ્યુલર છીએ અમે તમને ના આયવા હોય તો બરોબર અમે કોઈ ભાગન બધી વસ્તુ ભાગ લે તા હોય એમ બધું કઈ કઈ કરી માર્ક
અમને પિસ્તાળી એઠ ત પિસ્તાળી ની એઠે તો એજુ હુદિ અમને- પિસ્તાળી ઉપર કોઈને માર્ગ હજી આયપા જ નહિ છેતાલી વાળું કોઈ સેજ નઇ આખા ક્લાસમાં તમારે હાઈએસ માર્ક કર કોને ઓલા
ગર્લ્સ ને
કેટલા હોયે
એને વધુ ઇન્ટરનલ આપે અડતાલી અડતાલી
એમ નઈ આમ યુનિવર્સિટીનો ટોટલ ગણી ને
એમાં ગર્લ્સ જ હોય આગળ
આપડે તો ગર્લ્સ ને પાસો મેખી દીધું હો ચારસો સત્યાવીસ માં
હમ તમારી વાત જ ન થાય ને વિકાસભાઈ
હેને
હમ
સાંજે શેનું શાક હસે
ખબર નઇ સેનું એ આજે તો શું વાર સોમવાર છે તો કેનું હશે? મને કોઈ આઈડિયા નહીં અત્યારે કે નું હોય બટેકાનું હોય છે લગભગ
બટેકાનું હસે
હું એજ ને સસ્તું પડે ન બટેકા
હું બટેટા ન વટોણા સાઈડ માં વટોણા પડ્યા હસે વટોણા ની સાક બધું કર્યું હોય સે બધું કરીયું
ખબર ને અમે તો ડોલ નથી કે એમને અડધી ભરી લેતી તણે તો
બાકી હાંજે વટોનાની શાક હોય જ તે
હમ તો વધેલ હોય તો હોય અત્યારે એમનેમ ના હોય
શું થી બાકી આજે તમારે શું રૂમમાં કેટલા લક જયા હતા
આજ તો અમારે બે લેક્ચર સાની સાહેબ ન ગોરુ સાહેબ નો ગોરુ સાહેબ ન હ યા યાદ ચડાવતો હતો મેં કીધું પૈ પોગરામ બનાવવાનું લાગે તમારે ત્યા પછી ત્યાં ડાયરેક્ટ લેક સર કેમ પૂરો થઈ ગયો? ખબર જ ન પડે, ખાલી એમ કેટલું દસ થી પંદર મિનિટ જ અમને ભણાયું.
હ.
નકર વૈષ અમારે વાતુ હવા એનું શરૂત હોય.
હમ. ભજન પ્રોગ્રામ નતો બયનો, આજે અમારે.
અમારે ગાછમાં પ્રોગ્રામ છે, તો
ત્યાં રૂમમાં ગાંઠિયા મગાવ્યા છે, કોને
વરો સાજે
કૈયા ઓલા બાર થી દુકાન ના કે
હા, હા, દુકાન ના ફાફડા માં ગયા હતા, ફાટામાં ગયા હતા.
પેકેટ કેવલા ફરસાણવાળાના?
ના, ના, ઓલા કાયદેસર પાટા આપટને તૈયારશે બનાવીને લઈ આવે ગરમા ગરમ.
હ, ઈ ફરસાણ વાળાનું.
હમ.
તો, તો, તમારા પો જ તો તો છોકરી હતી કે
હા, અમારે ચાર છોકરી હોય, રૂમ માં.
તમારે લેક્સર ક્યારે આવ્યો છે? એનુ
અ રિશેષ પછી હતો.
રિષેશ પછી?
હા.
તો કાલ જો એ બી બધા વ્યાન કરવી હવે.
હા, એલા કેતો નહેશ તારા ક્યા કરવાનું એડવર્ટાઈઝ ક્યાં દેવાની હતી?
નહી હું તારું નામ તમ તાર નહી આવ દ એમ એમ કેવોમને વાસ આવી.
ભેગા રહી હ એટલે એ મે ખબર તો પડી જાય, મેં કીધું એટલે?
પણ હું તમ તારે હું એમ કે ને કે અમનેે વાસ આવી.
હ હા તમે અહં તો હે?
કયા રૂમ માં ખાધા હતા?
અમારા રૂમમાં.
માથે
હા.
અમે એઠે બેઠા હતા, તમારી એક્ઝિટ એથે
હમ, ન્યાં અમાર અમાર રૂમ નંબર નોખો છે.
ચાર નંબર ની માથે ને છે?
ના અમારા રૂમ છે ને, એ તમે કેબિન આયપી અમને
ઓલો ીનેવું કેબિન છે, છે ને, બે પંખા છે.
હા, એ બે પંખા હોય.
હા, તો તો જ્યાત રમમાં સાહેબ તો કાલ જો કાલે શું કરું ખબર પાંચ રૂપિયા ઓલું ફાફડી ને ગાંઠિયા વાળું આવે ને, એ લઈન એ લઈને જવા અને બધે વેરી દઉ પછી વરુ સાહેબ ને કહું અહીયા કોકે ફાફડા ખાધ્યેલા સ એઠોળ એટલે ઢોળેલા છે ને, બધા ગયા કો કે ફાફડા ખાય અને એક બે મરસું લેતું જાવ.
હમ.
પછીસાહેબ ને કીધુનોખા નોખો નો